આવી રહ્યો છે તમને મારો અવાજ આવી રહ્યો છે.
હા આવી રહ્યો છે શું કેવું બોલો
હબ તો અત્યારે હું તમને મારા બાળપણની બધી યાદો વિશે વાત કરવા માંગુ છું.
હા હા
તો આપણે બાળપણ ની યાદો ની વાત કરીએ તો તમને યાદ જ હશે કે આપણે બાળપણમાં કેટલી મજા તા હતા કેટલા ફરતા હતા અને સાયકલો લઈને ફરતા હતા જે ખુબ સારી વાત હતી આપણા માટે અને તમે જ્યારે જુઓ તો અત્યારના બાળકો ફરી પણ નથી રહ્યા અને મોબાઈલમાં જ પોતાનું જીવન ટૂંકી રહ્યા છે જે ખુબ નુકસાનકારક છે આપણા બધા બાળકો માટે તેઓએ સાયકલ લઈને ફરવું જોઈએ અને શાંતિ થી ફ કરવું જોઈએ તમાર શું માનું છે આ બાબ
હા તમારી વાત એકદમ સાચી છે આપડે જયારે નાલા ત્યારે આપણે સાયકલો ચલાવતા હતા પછી સાયકલના જે ટાયરો બારની હતા ખરાબ થઈ ગયેલા ટાયર તેને પાછળ દોડતા હતા રમતા હતા ઘણા બધા રમતો રમતા હતા જે આપણા શરીર માટે બહ સાર બાબત હતી કબડ્ડી છે પછી ખો ખો છે ને એ બધી ઘણી બધી રમ આપડે ર વિદ્યાર્થીઓ અને છરા એવું કઈ પણ રમતા નથી ફક્ત મોબાઈલમાં જ બધી ગેમો રમ્યા કરે છે જેમ કે પબજી છે પ ફ્રી ફાયર છે અને ઘણી બધી એવી ગેમો છે મોબાઈલમાં જ રમ્યા કરે છે અને બહાર રમવા આવતા જ નથી આપણે જયારે નાના હતા ત્યારે સ્કૂલે થી આવીને ફક્ત ક્રિકેટ રમવા માટે જ જાયા કરતા હતા. ખાવાનું પણ નહીં ખાતા હતા ફક્ત રમવા પર પાછળ જ ધ્યાન આપતા હતા તમારે શું કેવું છે.
તમારી વાત એકદમ સાચી છે અત્યારના લોકો જે છે એ બધા ઘણા બધા ખુબ પાછા જઈ રહ્યા છે તેઓ સાયકલ પણ નથી ચલાવતા અને ગાડીઓમાં જ બિલીવ કરે છે તમે જાણો છો જયારે આપણે નાના હતા. ત્યારે આપણે ખુબ મજા કરતા હતા આપણે લખોટી રમતા તા હતા કબડ્ડી રમતા હતા અને આપણે બપોર થાય એટલે આપણે સ્કૂલથી આવીને સીધા રમવા નીકળી જતા હતા અને આપણે સીધા રાતે જમવાના ટાઈમ આવ હતા આપણને ઘરના ગાળો દેતા હતા કે તમે ખાલી જમવા માટે ઘરે આવ છો તો આપને તેમની વાત નતા માનતા અને આપણે ખાલી જમવા માટે ઘરે જતા હતા ખાલી જમવા જઈએ પાણી પીવા જઈએ અને પાછા ભાગી આવીએ તમે પણ એવુજ કરતા હતા ને હું પણ એવુજ કરતો હતો તમને પણ યાદ છે, અને હા મને પણ યાદ છે, પરંતુ અત્યારના બાળકો એવું કશું કરતા જ નથી અત્યારના બાળકોને વાલીઓ કહે છે, કે જા દીકરા તું બહાર જા અને રમ પરંતુ તે આ વિશે ધ્યાન જ નથી દોતા તમારું શું માનવુ?
હા તમારી વાત એકદમ સાચી છે, હમણાંં ઘણા વાલીઓ પણ ફરિયાદ કરે છે, કે અમારો છોકરો તો ઘરની બહાર ચાલતો જ નથી ફક્ત ઘરે જ બેસીને મોબાઈલમા જ વિડીયો ગેમને એવું બધું જ રમ્યા કરે છે, બહારની રમતો રમતો જ ન જયારે આપણા બધું બાળપણ હતું ત્યારે આપણે બધા કેટલા ખણ આપણા બધા મામાના ઘરના છોકરાઓ માસીના ઘરના છોકરા આપણા ઘ રે આવતા અને આપણે બધા સાથે રમવા જતા ઘણી બધી એવી બધી રમવાતો રમતા જે આપણ બાળપણમાં જ રમી હતી તે હમણાં કોઈ પણ રમતું નથી હમણાં હાલમાં જોઈ લેવા તમે હતા મોબાઈલમાં જ લાગી રે છે, મામાના ઘરે નથી જતા માસીને ઘરે નથી જતા ફુઈના ધરે નથી જતા આપણે જયારે વેકેશન પડતું ત્યારે આપડે સ્કૂલેથી છેલ્લો દિવસ હોય એટલે ઘરે આવીને સીધા આપણે મામાના ઘરે પહોંચી જતા હતા અને ત્યાં નાની નુ નાની ના ઘરે જમતા અને પછી રમાજ જયા કરતા હતા કેટલું આપણે રમતા તેવું હમણાં બિલકુલ ચાલતું નથી બધા ઘરે બેસી રહે છે, અને ફક્ત વિડીયો ગેમ છે, અને બીજા બધા નવા ઉપકરણો પીએસ ફાઈવ થી માંડીને ઘણી બધી રમતો એવી આવી ગઈ છે, ઘરે જ બેસીને રમ્યા કરાય છે, તેમાંજ બ ધાનો સમય વ્યસ્ત કર્યા કરે છે, તમારું શું કે?
એ વાત તમારી એકદમ સાચી છે અત્યારના બાળકો એ વિચારી નથી રહ્યા કે આપણે શું કરવું જોઈએ. અને સુ ન કરવુ જોયે તેઓને બસ એવું જ છે, કે આપણી દુનિયા ખાલી ડિજિટલમાં છે. એવું નથી આપણી દુનિયા છે, બહાર બી છે, આપણે સારી રીતે વધુ કરીએ શારીરિક એક્ટિવિટી તેમાં પણ છે, પરંતુ તેઓ આ વાત સમજી જ નથી રહ્યા તમાર શું માનવુ છે આ બાબત?
એ વાત તમારી એકદમ સાચી છે, કે આપણે જો આપણા જમાનામાં જે આ પણે ગેમો રમ્યા હતા રમતો રમતા હતા જેમ કે લખોટીઓ છે, પછી પત્તા ઓ છે, ઘરે બેસીને આપણે પત્તાઓ રમતા લખટીઓ રમતા ક્રિકેટ રમતા ફૂટબોલ રમ તા વોલીબોલ રમતા એવી હવે બધા રમતો રમવાનું ભૂલી ગયા છે, હવે ફકત મોબાઈલમાં જ બધા વિડીયો વીમો પાછળ જ પોતાનો સમય વ્યર્થ કરી રહ્યા છે, કોઈ પણ હવે આપણને રમતા દેખાતું ન બધા મેદાનો ખાલી ખમ દેખાય છે, બધા ગેરેજ બેસી રે છે, અને બહાર બિલકુલ રમવા આવ થી બધા કોમ્પ્યુટર પર બધી મુવીઝ ને એવું બધું રમતો અને બીજું બધી મુવી છે, કાર્ટૂનો છે, એવું બધું જોવામા જ પોતાના સમ ય વ્ય કરે છે, હમણાં બધા છોકરાઓ મેદાન પર આપણને દેખાતા આપણા આપણા સમય મા ત બધા સ્કુલેથી છોડીને સીધા મેદાને પહોંચી જતા હતા અને આપણને બધા ઘર વાળા શોધતા હતા. કે મારો છોકરો કા ગયો આપણે ફક્ત રમવા પાછળ જયારે ધ્યાન આપતા હમણાં બધા વિડીયો ગેમો અને મુવીઝ છે, કાર્ટૂન છે, એમાં જ બધા ધ્યાન આપે છે. તમારું શું કેવું છે?
એ વાત તમારી એકદમ સાચી છે. બાળકો તેઓ રમતા જ નથી અને ફરતા જ નથી તેઓએ સજવું જોઈએ અને તેઓએ કરવું જોઈએ પરંતુ તેઓ સમજ તા જ નથી તમારું શું માનવુ છે, આ બાબતે?
તમારી વાત સાચી છે, કે બધા બધું સમજતા નથી છોકરાઓ કે આવું બધું રમવું જોઈએ અને શરીરને શરીર સા માટે સારું છે. જે તેઓ સમજતા નથી અને બધું ગે ગેમ પાછળ જ પડી રહે છે જે થી કરીને તેમને આંખોથી માંડીને બધું શરી શરીર માં પણ તકલીફો ઉભી ઉભી થાય છે, જેથી કરીને તેમને ઘણી બધી એવી એવી બધી રમતો રમવી જોઈએ કે તેમનું શરીર તેના લાયક બની શકે આપડે બધું રમતા હતા તેથી કરીને આપડું શરીર એવું છે કે આપડે દોડી શકી. છે ઘણું બધું દોડાય છે આપણા થી હમણાં નાં છોકરાઓને તમે જોયા હશે તો જરાક દોે છે ને હાફાઈ જાય. આપડે તો કેટલું દોડતા હતા એવું બધું રમવા તો રમતા હતા કે જેથી કરીને. આપણે ખોખો રમતા હતા કે તેમાં વધુ દોડવું પડે છે જેથી કરીને આપણા પગ એવા છે કે આપણે વધુ દોડીએ તો. પણ આપણે થાકી જતા નથી આપણે મેદાનના ચાર થી પાંચ રાઉન્ડ. લગાવીએ છ છે તોી આપણે થાકતા નથી પરંતુ હમણાં રીતે છોકરાઓ તો. ચાર થી બે થી ત્રણ રાઉન્ડ માં થાકી જાય છે તેવું થવું જોઈએ નહી કેમ કે તે. રમ તો રમી નથી અનેક્. મોબાઈલ માં જ રમ્યા કરે છે જેથી કરીને તેમનું શરીર જ એવું થઈ ગયું છે કે તેવું એકથી બે રાઉન્ડ. રાઉન્ડ ના દોડે છે તો પણ થાકી જાય છે તમારું શું કેવું છે.
એ વાત તમારી સાચી છે એકદમ. અત્યારના બાળકોને કશું ધ્યાન જ નથી પોતાના શરીર પર અને તેઓ વિચારી. નથી રહ્યા કે તેઓએ આગળ શું કરવું જોઈએ હવે અત્યારની જ વાત લઈ લઈએ તો. અમે અમે હજી પણ બાળપણનું કશું ભૂલ્યા નથી અમે હજી પણ બધી રમતો રમીએ છીએ. પરંતુ જે અમારા ગામના નાના નાના બાળકો છે તેઓ રમવા માટે નીકળતા પણ નથી અને તેઓ રમ તા પણ નથી અને તેમના ઘરના પણ તેઓને ઘરમાં જ પૂરી રાખવામાં બિલીવ કરે છે તેમના ઘરનાએ સમજવું જ જોએ કે તેઓએ ઘરમાં જ પૂરી ના રાખવું જોઈએ અને બાળકને બહાર રમવા માટે મોકલવુ જોઈએ તેઓ એવું વી વિચારે છે કે જો મારું બાળક બહાર રમવા જશે તો તે બગડી જશે અને તે વધારે જ ન કરી શકશે અને પોતાની લાઈફમાં આગળ ન વધી શકશે પરંતુ તેઓ સમજવા જોઈએ કે જો મારુ બાળક બહાર નીકળશે તો તે બહાર ની દુનિયા સમજશે અને બહાર નું શીખી શકશે તમારુ શું માનવું છે આ બાબતે
એ વાત તમારી બરાબર છે કે ઘર મ ઘરમાંથી જો આપડે બહાર નીકળે છે આપડે દૂ નિયાનો દુનિયામાં જે બધું ચાલી રહ્યું છે આપણને જોવા મળે છે નવું નવું શીખવા મળે છે આપણે બહાર દુનિયામાં જઈએ તો આપણને બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે તે આપણને જાણવા મલે છે જેથી આપણને ઘણું બધું ધું શીખવા મળે છે કે આવું કરવાથી એવું થાય છે અને બધું નવું નવું શીખવાનું ક ઈ મલે છે પણ હમણાં ના છોકરાઓ બધું કઈ શીખવા માંગતા નથી ફક્ત મોબાઈલ માં જ ઇન્ટરનેટ પરથી બઘુ શીખે છે તે સારી બાબત છે કે ઇન્ટરનેટ પર બધું શીખવાનું મલી જાય છે પણ આપણા જો દાદા દાદી આપડને જે શીખવાડે છે તેમાં બધું કઈ હોય છે કે જેથી કરીને આપડને કઈ સારું શીખવાનું મળે છે જેથી કરીને આપણને પાછળ જતા કોઈ પ્રોબ્લેમ આવે નહી પરંતુ હમણાં ક જે છોકરાઓ શીખવા જ માંગતા નથી અને ઘરમાં જ બેસી રહે છે તમારે શું કેવું છે.
અત્યારની તમારી વાત એકદમ સાચી છે અત્યારના તમે જો તો છોકરા નો ઇન્ટરનેટ પરથી બધું શીખ જે થી ઇન્ટરનેટ ના ઘેણા બધા ગેરફાયદાઓ પણ છે આપડે માનીએ છીએ ઇન્ટરટ ના ફાયદાઓ છે પણ ઇન્ટ નેટ એ ઘણા બધા ગેરફાયદાઓ પણ છે તેઓએ બહાર નીકળવું જોઈએ અને બધી રમત તો રમવી જોઈએ અને બધી રમતો રમવામાં તેમણે ઇન્ટરેસ્ટ લેવો જોઈએ જો તેઓ આવું ના કરશે તો તેમની દુનિયા ડિજિટલ ખાતે જ ખાલી રહી જશે એનાથી વધારે ઉપર દુનિયા જ ના રહે એમની તેઓ બધું ફોન માં જ જોઈ જોઈને બધું શીખે છે ફોન જ બધું કરે છે તેઓ બહાર નીક કડવા જ નથી માંગતા અને તેઓ ઇન્ડોર ગેમ જ વધારે રમે છે તેઓ આઉટડોર ગેમ રમવા જ નથી માંગતા જેથી કારણે પણે તેઓ તડકો નથી ખમી શકતા તેઓ એસી માં જ રહે છે જેના કારણે તેમના હાડકા પોચા પડી જાય છે અને તેઓ ખૂબ ખૂબ ખૂબ સારી રી તે પોતાના જીવનમાં આગળ નથી વધી શકતા તમારે શું માનવુ છે આ બા
તમારી વાત એકદમ સાચી છે હમણાં છોકરાઓને તમે જોયા હો જ્યારેક બીમાર પડે એટલે ઘરમાં બેસ શી રેય છે પરંતુ આપડે જયારે બીમાર પડતા હતા તો પણ આપણે રમવાનું એ જતા હતા તમને યાદ હોય તો આપડે બધા જેટલા બી બીમાર હતા પણ આપડે રમવા માટે એમ કહીએ એટલે આપડે પહેલા આગળ આવતા હ જેમ કે હમણાં આપડા કમલભાઈ છે તેમને હારું ન હતું તો પણ તે કાલે રમવા આવ્યા હતા એવા આગળના છોકરાઓ એવું કર હમણાં ના છોકરા એવું કરતા નથી જે અમને જરાક પણ કઈ વાગે છે એટલે ઘરે બેસી જાય છે કે મને વાગ્યું છે પરંતુ આપણે જયારે જરાક પણ આપણને કઈ થાય એટલે તો પણ આપડે સાંજે ચાર વાગે એટલે આ પણે રમવા પહોંચી જતા હતા પણ હમણાં છોકરાઓ બિલકુલ કરતા નથી ઘરે બેસી રહે છે અને મોબાઈલ જોયા કરે છે કે મને સારું નથી પણ આપણેે જયારે એવું સારું ન હ તું તો પણ આપણે રમવા માટે પહેલા ચાર વાગે એટલે પહેલા આવતા હતા તમારું શું કેવું છે.
ત્યાંના છોકરાઓને ખાલી બાનુ જોઈએ કે હું હું કઈ રીતે બહાર ના જાઉ અને મને ફોન જોવા મળે. તેઓ ફોન જોવા માટે બધું બાનું કાઢે છે તેઓ બીમાર ન હોય તે છતાં તેઓ એવું ઘરે કહી દે છે કે મને પેટમાં દુખે છે મને આવું થાય છે જેથી કરીને તેઓએ સ્કૂલ ના જવું પડે અને તેઓ સ્કૂલ ના જાય તો તેમને ફોન જોવા તેમના ઘર ના આપે એવું વિચારીને ઓ સ્કૂલ પણ નથી જતા અને બહાનું કાઢે છે કે આવું ના કરીશ જયારે તમે જાણો છો કે આપણે તો સ્કૂલ જવા માટે એટલા આતુર રહેતા હતા કે સવારે આપણને ઊંઘ પણ નથી આવતી કે કેટલા જેટલા જલ્દી ઉઠીશું તે ટલા જલ્દી સ્કૂલમાં જઈને આપણે ક્રિકેટ રમી શકીશું આપણને જેટલો હાથમાં બોલ વાગે જેટલું જે થાય તેટલો પણ આપડે રમવામાં ઇન્ટરેસ્ટ ધરાવતા હતા અને આપણે રમતા હતા તમારું શું માનવું છે આ બાબ
તમારી વાત એકદમ સાચી છે આપણે સવારે સવારે સ્કૂલ માં જઈ રહ જલ્દી રમવા મળશે એમ કરી ને આપડે સવારે છ વાગે જલ્દી ઉઠી જતા હતા અને સાડા છએ નાઇને તૈયાર થઈને આપ પણે સાત વાગે એટલે સ્કૂલે પહોંચી જતા હતા અને સાત વાગ્યાથી આપણે રમવાનું ચાલુ કરી દેતા આઠ ઠ વાગે જો બેલ પડે તે પહેલા આપણે કેટલી ખ ગેમો રમ કાઢી જેથી આપણને જલ્દી ઉઠતા અને જલ્દી સ્કૂલે જવાનું એક બાનુંુ જોય હતું કે આપણને ત્યાં રમ રમવાનું મળે
આ વિશે આપણે આગળ વાત કરી
ચાલ
પઊત મારી્યા બળી તોડા